હાલો
બોલ હલો
બોલ હા
કઈ નહી જ મસાજ કરું માથા નુ
મસજ કર હા હમ
સ્પીકર કોણ છે આપે
ઓ હા એમ સ્પીકર નથી આવ સ્પીકર હશે જો જોઈજે કેમ કે કામ કરતા હોય કામ કરતા કરતા પણ વાત કરે
નઈ નથી જોય કાલે કયું કે આમાં સ્પીકર તો નથી આવતું
હ કાલે તો રજા છે ને
ગરમ દિવસે કા
હા
બું કરસ તારી બેન ણુ
કામ કરીશ?
હમ કીધું તું.
હા મેં ગીરીહી્યા પૂઇછુ તમેં કીધ કે ઉું ભર તો કયા થાય આપણેર બેરોજગારી
હા તો હું કેતા ત
ગઈ શ પછી કઈ કીધું ને
હમ
બલે ફોમ જોવા ગતી પણ કઈ દુંકાન મળી નહી આપડે એટલે ફોર્મ નઈ મળને કીતી ને.
હા, હા.
કઈ મળે નહીં પછી ઘ
એમ નહીં ત્યાં દુકાન પૂછા હોય ને કે આ દુકાન અહીંયા હશે.
બીજું કેલું કોમ્પ્યુટર એઈ નામનું કોમ્પ્યુટર છે ને પણ નેટ ફ્રોમ નેટ
હય એટલે એમ પૂસાવાય તો ખરી કે આ ફોર્મ ભરા છે પ્લાસી ઓણના ને.
હા. હગ પાછી સાઈડ જાય તો પૂછી લઈ.
એવી રીતના એમ પૂસાવાય તો ખરી હું હોત તો પૂસાવી લે કે ભાઈયા કોઈ દુકાન છે?
નવ પછી ગઈ નઈ સાઈડ ક્યાંય ત્યાં બેન કે જવાનું એ ગઈ ત્યાં બેક છે ને બધું ત્યાં જવાનું હતું.
હા.
તારું ખાતું ક્યા છે?
મારું ખાતું ક્યાં છે?
એસબીઆઈમાં.
મારું અહીં છે ગોદ્ર ને?
હા ગોદ્ર પાસે.
હા, ના.
હું હમણાં એક પાર્સલ મંગાવ્યું તું જો મસાજ મશીનું હું તને કા મોકલાવી આવી ગયું કો આમ જેવું જોઈએ ને એવું ન હોતું બરાબર આમ આમ મસાજ કરીએ ને તો આમ આમ એવું લાગે કે એવું નહોતું આમ આમ જેવું જોઈએ એવું તો પછી રિટર્ન કરાવી દીધું.
એ આપડે આમ જોઈને લઈએ ને તો ખબર પડે આપડણેે ઓનલાઈનમાં તો આપડે ખબર ના હોય કેવી રીતના બધી હોય.
હા આ જ ને રિટર્ન કરાવ્યું ને ત આજે રિટર્ન વાળો ભાઈ લેવા આવ
હમ આપડા અ ટાવર ગઈ તું?
ક્યા?
ટાવર શો કોઈ સેલ નાખયો આપડે ત્યાં.
ન અહિયાં નથી ગઈ.
હમ.
હા બહું મસ્ત મળે છે બધું બહું મસ્ત મસ્ત વસ્તુ છે.
હમ.
હા કાલેજ ગઈ હતી.
મે કેવું છે આમ?
બધું આપડે આખી ઘરની વસ્તુ બધી મળી શકે અને પ્લાસ્ટિકની.
ઉલા કપને કેવા છે ચા પીવાના ઈ હારા છે કે લેવા જાવ
બ છે બહુ મસ્ત હ છે એથી
હમ
હા.
કેટલા દિવસથી નાખાનું પૂરો થઈ ગયા એને કે જજે પેલા.
અને આપડે ઈ આપડ ટાવર શોક પાસે આપડે ઓલું છે ને જલારામ ફરસાણની દુકાન જોઈ દે દેલવાડ રોડ
હ
હમ
હ
હા હા એ તો જોયેલી છે જ્યાંથી આવું બધું લઈએ
ના એટલે ફર્શ ન એટલે શેર હમણાં નખાણ એમ
હા મેં ના્યાનુ જ કેતી હતી હ હમણાં દીવ ગયાતા નથી હું એ જોયું તું
હમ અંયા કપડા નો સેલ લખાણો સે જોની-
ક્યા? પાસો નખાણો
તો
નથી નખાણ અમે બે દિવસ પેલા તો ગયા તા ન્યા
ના મેં જોયો હતો હી આપેલા
પેલા નાખાણો તો ને હા એ પણ એ પૂરો થઈ ગયો એમ.
સાદના ટાઈમમાં ઓલા ભગવતીબેન મુંબઈ ગયા ને ત્યારે,
હા ત્યારે તો તો હવે નથી પૂરો થઈ ગયો.
એમ,
હા, કાલે તો આપડે રજા છે, ત્રણ દિવસ જવું પાછા પાલૅરમાં
હા જાયું પરમ દિવસ
હું સાડા ત્રણ વાગે આવવાની સુ
કેટલું સાડા ત્રણ વાગે કા
હા,
હવે તો એ સર્ટિફિકેટ આપી દીધું, હવે શું કામ હોય, વરી
હા. કંચનબેન ને તો બીજી નોકરી લાગી ગઈ ને
હમ...
નામ લેમાં ખાલી આમદ બોલ કે ઓલીને લાગી નોકરી
નહીં એ બીજા ના બોલીય કે આપડે
એવું સે?
હા આપડુ ખુદ નું નામ જ નહી કેહેવાનું એમ
એમ,
હમ્મ.
એને કેમાં નોકરી લાગી ખબર છે.
નીકી સરકારી નોકરી કંઈક લખવાવામાં લાગી એમ જેમ કે
હે વા! હારું કેવાય એના આમબી કંટારી ગઈ હતી બિચારી બવ જ આયા.
હા ઓલાબેન આમ ઓલાબેન કંચન બેેન જેમ-
કંચનબેન છે, અ ઈ બેન હારા સે. હજી એ બેનને આપડે જોઈ પછી ખબર પડે ને
એની આ બેન કેને કે અમાર ઘર સાઈડ રેતા‌ લાગે છે.
કોન હા એ તમારી સાઈડ જ રહે છે.
હા એ આધડી નીકળતા ને આયથી તમાર ઘર સાઈડ જ ક્યાંક જાઇશ રેશે.
યશ
હા.
હું એટલે હું હવે નેમું કઈશું કે તમે કેમ જોની એમ કીધું કે મે ના બેન આ કોણ છે વરીથી બેન એની ડર આપડે કે
હા.
કે હું આયા કે કંચનબેનની જગ્યા આવે છે.
હા ઈ કંચનબેેન જગ્યાએ આવે છે. આ કંચનબેનને તો આપણી સ્કૂલ માં પણ ભણવા જય ને ઈ કણ
હા.
ને બીજી ઓલી લખા નોકરી લાગી ગઈ. હા.
હે વાહ એ લખવામાં પગાર રહયો હોયને કે
પણ કવર કેટલા જણા હતા. નિશાળ એટલું બોલી પછી લખવાનું હ
હા હાળું જ કેવાય ને.
હમ્મ.
હ એને જો નથી પટાવાળા માં નોકરી જોતી
આમ છે.
પટાવાળ નોકરી જોતી હતી ને ભગવતી બેેન ન વાત કરતા હતા.
હા અને જોતો તો ફોન કર્યો ને એ વાત હાફલ
હે
કાઈ નઈ બોલ
હા તે એ કે કે હું તો કે બઉ કોવરાઈ ગઈશ કે અહીયા કે પટાવાળી નોકરી હોય તો હ જોજો નહી કે જીબીમાં
હા.
ઓલી કે કેમ બે નો વારો આવે કેમ કઉ છે ને બદલી થઈને આવે ને
હા.
કે રીટા અ હું ભાઈ બધીની ઓલું થાય ને જોયુ
હા.
એકા બીજા બદલી થઈને આવે ને પછી કે કદાચ નામ આવે તો એમ.
હમ્મ આપડા દસ મિનિટ થઇ ગયા ને પછી તારે ફોન કરવાનું છે હામે આપડે ઓલું પેલુ. લોક ખોળ જે ને એમાં તારે મારે નંબર નાખવા પડે ને પછી કરવાનો.
પછી કરવાનું, હા.
મે એમ જ કયરું.
માથું માથું ધોવા દેવું તો પછી
મે આ થાય ને તહીંયા કરવાનું એમ આપડે ફ્રી થાય ને તય આપ કરી હકી ફોન એમ.
નય હવે એમ નથી.
એમ નથી.
ના હોય કે ઓલી બેનને આગળડી જ ને ફોન કરીને પૂયછું તું તો કે દસ મિનિટ થઈ ગઈ ને તો પાછી દસ મિનિટ થવા દયો અને પછી વાત કરીને કે
તો આપડે કેટલા કરવાની?
જો હું એક વખત ફોન કયરો બરાબર?
હમ્મ.
પછી હું તને પાછો એક વખત તે ફોન કયરો, ને હવે હું તન પાછો ફોન કરું એવી રીતના તો ત્રણ વખત નો થઇ જાય એમ?
તો આપણે આજ પછી પાછો કાલ કરવાનો ને તું હું તને તું મને કર લે પસી.
હા એમ જ હોય ને, બાકી પસી હું સે ને હાજરી પુરાવા જાવ ને તો હું તને પાસું પૂસીને ફોન કરું, ઓલી બેન સે ને એને.
કલાક નું કે ત્રણ કલાક નું કે તન ને પો
ત્રણ કલાક નું કેતા ને? કે ત્રણ કલાક વાત કરવાની. તો ત્રણ કલાક કેમ કરી, કેવી રીતના કરવાની?
મને લાગે સ કે જો પેલા દસ-દસ મિનિટ ગણતો આમ કેટલી થાય છે, પેલા હું તને ફોન કરું. પાછો તું મને દસ મિનિટ પસી ફોન કર, વાત
હમ્મ.
જો, હલો
હમ્મ.
જો હું તને પેલા ફોન કરું
હા.
પસી તું મને ફોન કર. પહી પાસો હું તને ફોન કરું, પસી પાસો તું મને ફોન કર. પસી પાસું હું તને ફોન કરું, તો તું પસી પાસો ફોન મને ફોન કર. તો એમાં કેટલી બે-બે વખત બેય ફોન ત્રણ વખત બેઈ ફોન કરીએ ને આમને સામને
દોઢ કલાક દોઢ-દોઢ કલાક આપડે ફોન કર કરી કરવાનું એમ બેઈ ને. તો ત્રણ કલાક થઈ ગઈ ને?
હા, દોઢ-દોઢ કલાક કા? હા, હા, હા.
તો જો દોઢ-દોઢ કલાકમાં કેટલી મિનિટ થાય?
કેટલી મિનિટ થાય? પૂછ તો મન નથ ખબર.
દોઢ કલાક ની આપડે ઉભી રહે એક મિનિટ એક કલાક ની આપડે ત સાઈઠ મિનિટ થઈ ને કેટલી દેઈ, મિનિટ હોય છ
હા, હા, હા, હા બરાબર, હા, સાઈઠ મિનિટ.
ઈ ને આપડે અડધી અહ આપણે ત્રીસ ગણીએ, તો સાઈઠ ને ત્રીસ કેટલા થાય? નેવું થાય ને?
સાઈઠ નેવું થાય, હા.
હમ્મ તો આપડે નેવુ મિનિટ આ ગણી રાખવાના આપડે. હું નેવું મિનિટ તન ફોન કરું ને, તારે નેવું મિનિટ મને ફોન કરવાનો. એમ? હમજાય?
નહીં.
જેવો એમ જેવો તને કો હાંભર જો તે મને ફોન કરો ને પેલા તારે દહ મિનિટ થઈને ને થઈ. પછી પેલા એમને પહેલા તે મને કરે તો પછી મેં તને કાયરું. બરાબર.
હા એ તો દસ મિનિટ પછી ને તને